શું કરો.
કઈ નહી હમણાં જ ઉઠી મું તો.
એ કેટલી ઊઘ આવો એમ તો.
ઊધ તો ના પૂછો વાત એટલી આવે.
બઉ ઊધ આવતી હશે લાગ.
રજા હોય એ દિવસે તો ઊંઘી જ લેવાનું.
હે આમ તો ચાલે તો કામ ના હોય તો પછી.
હા કાવે નોકરી જવાનું હોય વેલા. તો સાત વાગે ઉઠવું જ પડે.
સાત વાગે તો ઉઠવું પડે સાત વાગે તો રાતે વેલું ઊઘવું પડતું હશે ને.
પેલા તો મોડું જ થઇ જાય ફોન જોતા જોતા બાર એક તો વાગી જ જાય.
જેટલો હોય ટાઈમ લો તમે ઊંઘવા માં. ચાલો ઓમ તો વાંધો ના આવે.
હો કેમ કે. આખો દિવસ કામ હોય રાતે ફોન જોવા મળે તો પ તમે રાતે જ જોવો.
હા રાત જ જોવાનું ટાઈમ પછી મે તો રાત જોતી જોતી હુઇ જઉં. ફોન જોતે જોતે હુઈ જ‌ઉ એ ફોન જે જોવુંને બધું યાદ આવે એવુ યાદ પછી. નવ તારીખે આવ તારે કેમ હું કાલ ફોન જોતી તી તારક મહેતા. તો અમુક એપિસોડ ભૂત ખબર હો તારક મહેતા નો.
હા હા ખબર હૈ.
તો મન તો રાતેે એવાં ભુત. સપનમાં આવે કે ભૂત આપે ઊંઘ્યા તને ભૂત આયુ ન. મન ત એવી બીક લાગે ને તમે વાત ના પુછો.
હા. અમુક વાર તો શું કેહેવાય આપડે કંઈક સારું જોયું હો ને તો સારું સપનું આવે ને આપડે ઉઠી જ‌ઈ તો આપણને એવું થાય. હા હા કેમ ઉઠી ગયા મજા આવતી તી.
હા એવું થાય અમુક તો આપડે એટલા ખરાબ સપના આવે ને બપોરે જે વાત કરીએ ભૂત ચૂડેલ. એ બધું રાતે આવે સપના બધું પછી આપડે.
હા અને સપનામાં એવા આવે ને તો આપડને એવું જ લાગે કે આ સપનું નહી રિયલ. છે આપડને ફીલ થાય બધું. એટલી બીક લાગે ને કે એવું થાય કે ક્યારે આંખ ખુલસે ક્યારે ક્યાં ખુલશે આંખ. ખુલે એટલે બધું પરસી પરસીયો થયેલું હોય બીક લાગેલી હોય ઊંઘ ના આવે. બીજી વાત.
મને એવું થાય કોક સપનું આવી ગયુ તું પાછી હું તો કલાક દોઢ કલાક થાય. ના બીક લાાગે આ એવું થાય કે અહિયાં બેઠો તો ચ ગ્યું. અહીંયા બેઠો તો મનમાં એવા જ સવાલો આવે પાછા.
હા એજ તો એટલે. રેવાનું એટલે હું રાતે ને એવું કશું જોતી જ નહીં.
હું જોતી નહિ પણ આ તો બપોરે આપે વેહલા જોયું ને તો યાદ રઇ જાય. કોક વાત કરતું હોય ને ભુત ની તો આપડે યાદ રહી જાય એટલે એવું સપનું આઈ જ જાય આપડે.
હા મતલબ હોરર જોવું ગમેં. કોઈક હોયને તો આપડે જોઈ લઈએ વળી વાત હોય કરી ગમે કોઈને બિવડાવા આય ગમે. પ‌ઈ ખબર પડે ને કે પઈ મગજમાં એનું એ આવી જાય ને તો આપડેને. ટેન્શન થવા કે ના હવે સપનામાં આ જ આવશે હવે શું કરશું ઊંઘવું નહીિ ઊંઘ આવશે તો સારું ના આવે તો સારું પ ખબર હ એવું થતું તોાઈ એવું થતું કે આ ચખ્કું લઈને હોઈ જઈએ હું કે સપનું નહીં આવે એવું
હા હું તો નાની હતી ને તો એલે ખુદના સપના બહુ આવતા તો મને બહુ દીસ લાગે રડવા માંગતી તો મમ્મી કે શું થઈ શું થાય સીધું મન સપના હપૂત ના મ તો પણ મ ભૂટ લઈ જામ કરશે મ નાખ તો મમ્મી સમજ્યા પોતું જ કશું ના હોય તો ક ખાય ત સપનું હોય તોય પણ મમ્મી બસ ને અસ્ પની કહાની સુના ને આ તો ઊંઘ જ આવે તો પછી ઊંઘીએ ને એટલે પર સપનામાં આવે પર આવે આપણે જાદુ કરવાનો પછી અમે ફરવા લઈ જાય ચોકલેટો એવું સપ આવે મમ્મી કીધું મમ્મી પરિર માટે ચોકલેટ મૂકી ફરી ક્યાં ગઈ ફરી ક્યા ગઈ મમ્મી રસ્તા મા મમ્મીને ખબર ક્યારે સપનું જોવો હ
હમ અને ખબરને નાના તારે દાંત તૂટતા એટલે કેવું હતું કે ઓશિંગા નીચે દાંત મૂકી દો હવા ર ઉઠશેને તો અધીએ ને કો તો ચોકલેટ મૂકી જશે કો તો કઈક ગિફ્ટ મૂકી જશે
હા એવું થતું બઉુ જ
અને સવારે ઉઠો તો એકલો દાંત પડ્યો હોયની એ જગ્યાએ
હા અમુક છે આપનું તો આપડે હા તુરું હોય ને તો આપડે આખો દ સપનું અધુરું રહીજાય કે સપનું અધુરું રહી જાય એવું થાય
હા અને પાછું ભાઈ અમુક તો યાદ નહી રેતા એવું થાય કે કઈક તો જોયું તું પણ શું જોયું તું થોડું થોડું યાદ થોડું થોડું યાદ
અમુક ત ખરાબ ટાઈમ આવવા હોય ને તો આપડણે સપનું ખરી જ દેખ તમામ ખરાબ તાય મા આવશે આખ વિચાર કરતા રહી કે આપ સપનું આવીને ખ ટાઈમ તો ક ખ ટાઈમ આવજે આવ તોમાં ચિંતા બી બહુ થાય
હમ અને પાછું અમુક તો સપના એવું હોય કે આપડ સપનું જોયું હોય ને પી આપડે એવું ને એવું હકીકત માં થાય ને એટલે ખ પડે કે આ સપનું જોયું તું આવું જોયું હતું કે યાદ નહીિ આવતું કે યાદ હતું
હા એવું બઉુ થાય પેલા તો બધા એમ ક હવાલમાં સપનું જોવાનું સપનું સાચું તમે શું કરતા ના વેલા વેલા ચાર વાગે ઉઠી જઈએ પણ પાછા એલ સપનું જો એટલે આમ જો આવે સપનું અમે ભાઈ જૂઠું જુઠું કતા કે પપ્પા સપનામાં પરી પરિવા ચોકલેટ આપશે ફરી આવીને તમામ ફરવા લઈ જશે તો અમન લઈ જ ફરવાશે આ સપનું તો આવી ના હોય તો એવું કક કે સવાનું સપનું સાચું પડશે
હમ અમુક વાર ખરાબ સ નઈ જાય ઉઠે તેવ થ હાય પાંચ તો ન વાગન પાંચ તો ન વાગન
ખબર ખ ને કે સવારનું સપનું સાચું થાય છે એટલે આપડે ખ સપનું આવ્યું ને તો ખરાબ થશે કે આપડી જડ ખરાબ પણ એવું ના હોય અમુક સાચું પડે અમુક ના હોય એવું બધું પ તમે કોઈ દ સવાનું સપડું સાચું બોડી ખાલી એમ
હજુ સુધી તો કઈ એવું થયું નહી
હ મારે એક વખત થયેલું હો ખાલી બીજું નથીું તમેને દેહેલી સપના આવો કે કોક જ દિવસ આવે
આ હવે ના હવે એવું અમુક વાર તો યાદ નહી રહેતું કે સપનું જોયું હતું કે નતું જોયું
મને અમુક ટાઈમે આખું સપનું જોઈ દેવાન, વહેલા ઊઠીએ તો મને યાદ જ ના આવે! કોક વાતતાતો ના હ તો આવું સપ માહ તો આવું સપન માહિતું એવું થાય
હમ હમ બધું બ્રહ્મ જ હોય મગજ ન આપડે જે વિચાર્યું હોય ને રાતે મગજ ફરીથી વિચાર પણ શું આપણે ત્યારે તાના હોઈએ
હા, એવું થાય. મન તો પછી આમ એક સપનું આઇન બેહે, સંડાસ જઇ એન તો સંડાસ આગળ હે ને ચૂડલ બેઠી તો મને હાચું કે બીચારાને સંડાસ આઈ તો હું તો જઈ ઉપર તો હેં ને એવું લાગે કે એ હવે ચૂડેલા આઈ, એ ચૂડેલ આઈ, જયા વગર આમ ને આમ નીચે જ આવતા રહીએ પ મમ્મી સંડાસ લઈ જાય પછી જઈએ એવું બઉ થતું, બઉ બીક, ડર બી બહુ લાગતુ
બઉ જ લાગતી
સપનું જોતા હોય ને કોક ઉઠાડ દઈએ ને તો પછી આપને થાય સુ હસે સપનામા? સુ હસે, સુ હસે? એવું થાય
મન તો રાતની ઊંઘ કરતા, બપોરની ઊંઘમાં વધાર રે, મ આમે બપોર વધારે ઊંઘતી નહી, પણ એક બે વાર ઊંઘું તોય આવે. આઈ એ જાય એવુ
હા, એવું થાય ફરી ઓ આમુક ટાઈમે તો ઊંઘ્યું હોય ને તો આમ જાગતા હોઈએ. કે અપર થાય એક જાય તો કેવુ હોત? કેવુ હોત? હવે લાખો રૂપિયા હોય ને પાહુ સપનું આવ્યુ એ તમને એક કરોડ રૂપિયા મળ્યા હોય ને તમે આમ કરોને તેમ કરોને, પણ વહેલા ઉઠીએને તો કશું રૂપિયો એ ના હોય કે દસ રૂપિયા એ ન હોય. હ, આતો કરોડ રૂપિયાનું સપનું આયુ.
હમ. સપના તો સપના છે. અમુક વાર, હા, એકદમ મસ્ત સપના આઈ જાય ને તો આપનને એવું થાય. કે આ હવ પૂરું થઈ જાય ન તો સારું, મજા આઈ જાય, પૂરું થઈ જાય તો!
અમુક ટાઇમે તો એવું સપનું આવે કે બધા બે ગાડી હંગાથ લીધી. તમે તો બે ગાડી લીધીને! મે ઘર લીધું નવું, ન નવા ઘરમાં રેવા ગઈ. હું તો હ ન ફરવા ગઈ, મન તો એવા એવા સપના બહુ જ આવે!
હમ, એ જ ના!
ઘરમાં રેવા જઈ ને એવા સપના બહુ આવ પછી આપણે કહીએ, પછી કે હેંડો આપણે ફોન લઈએ, હેંડો લોન લઈએ મને કે આવું સપનું આયુ, આપે ઘર લેવું જ છે આપણે બસ લેવું જ છે. થાય મગજમાં
હાચી વાત
તમને આવાજ નહી આવતા સપના એવા?
મને અમુક વાર આવે ને, અમુક વાર ના આવે, અમુક વાર તો એક ઊંઘે હવાર પડી ગઈ, લો! એવું એ થાય, ને અમુક વાર યાદે ના રે
હા, એવું થાય ફરી પાછું. અમુક ટાઇમે કેવા મસ્ત મસ્ત સપના આવે ક્યાં તો ઉઠવાનો મૂડ જ
એ મનતો યાદ નહી જ રેતા, વધાર!
મને યાદ તો નઈ રહેતા, પણ હવાર પડે ને તો ઊંઘે હારી આવે ને સપના એ હારા આવે. અને છ વાગે એટલે મમી ઉઠાડતીતી, ઉઠી જાઓ, ઉઠી જાઓ. અને સપનું તો હંડ્રેડ પર્સેન્ટ આવતું જ હોય નહિં? ત્યાં શું સપના તમને આવતા, કયો ને કઈ? ટેસ્ટ દેશું, ટેસ્ટ દેશું એવા એવા સપના આવતા હતા, બીક લાગે ને ટેસ્ટની તૈયારી ચાલુ કરી જ દેતા તને આવ ક નહી આવતા એવા?